કેમ છો?
બસ, મજામાં. તમે કેમ છો?
મજામાં. તો, આજે આપણે કેવું કે વાત- વાતાવરણ આજે ખુબ જ ખરાબ છે, તો આજે આપડે વાતાવરણ વિશે વાત કરવી જોવે, એવું મને લાગે છે.
ઓકે, આજે આપણે વાતાવરણ પર વાત કરવા જઈ રહ્યા છીએ, તો જેમ- કે, આજે ગુજરાતનું વાતાવરણ, અને જોવા જઈએ તો આખા ભારતમાં- -ખૂબ જ વરસાદના કારણે, કેટલીય ઘરા ડૂબી ગયા છે. અને, આપણા ગુજરાતમાં જ જોઈએ! તો, વરસાદની સ્ટાર્ટિંગ, સાઉથ ગુજરાત મતલબ કે- -દક્ષિણ ગુજરાતથી થઈ હતી. જેમાં જિલ્લાઓ જેવા કે વલસાડ- વાપી અને નવસારી જેવા જિલ્લાઓમાં, અતિશય વરસાદ આવ્યો હતો. જેના કારણે, કેટલા ઘરો, કેટલી શાળાઓ ના એક- -એક ફ્લોર સુધી પણ ડૂબી ગયા હતા. અને- અ કેટલાય લોકોને, કેટલી એ ખેતી, બરબાદ થઈ ગઈ હતી. કેટલાએ લોકો ની સ્કૂલ બંધ થઈ ગઈ હતી ત્રણ ચાર દિવસો માટે. એજ વરસાદ બે ત્રણ દિવસ પહેલા, અમદાવાદ- -પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓની અંદ- -ર આવાવાનું ચાલુ થઈ ગયુ છે. વડોદરા અનેક એવા પ્રકારના- જિલ્લાઓમાં એજ વરસાદ, અતિશય ભારે વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં- -પાણી ભરાવાના કારણે, કેટલી એ જગ્યા આપણે જોઈએ- -તો અતિશય વરસાદ આવે છે. શાળાઓ અને કોલેજો બધી બંધ રાખેલ છે. જેના કારણે, સ્ટુડન્ટસને કોલેજે જવાની થોડી તકલીફ થાય છે. અને, તકલીફ ના કારણે, શાળાઓ બંધ રાખ- ખવામાં આવેલ છે, અને એવી જ રીતે આપણે જોવા જઈએ- તો પછી, આસામમાં, આસામમાં પણ ખૂબ જ વરસાદ આવી રહ્યો છે. અને, આસામમાં જોવા જઈએ તો- આપણે હમણા, ખુબ જ વરસાદ આવવાના કારણે, કેટલાય ઘરો ડૂબી ગયા છે. ભારતમાં બધાથી વધારે વરસાદ આસામમાં જ આવ્યો છે તો તમારું શું કેવું છે હમણાં ના વાતાવરણમાં. ઠી
હલો હલો અવાજ આવી રહ્યો છે મારો હાલો. હા તો આજે વાતાવરણની વાત કરીએ તો આજે વાતાવરણ એવું છે કે આજના વાતાવરણની કોઈ નક્કી નથી ક્યારે વરસાદ આવે છે ક્યારે ઠંડી પડે છે. કને તડખાવ પડે છે. તો મને તો એવું લાગે છે કે આજના વાતાવરણમાં ખુબ જ બદલાવ થઈ ગયો છે જેમ. કે હમણાં એમાં કેવું ચાલે છે હમણાં પાંચ છ દિવસથી રેડ એલર્ટ છે. ખુબ જ વરસાદ આવી રહ્યો છે એટલે વરસાદના કારણે ઘણું બધું બધાને નુકસાન થઈ રહ્યું છે જેમ કે અમારા વલસાડમાં તો એક વરસાદ છે વસાણમાં પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે. મ ડૂબી ગયા છે પુલ ડૂબી ગયા છે. જેથી શું ઓફિસરોને ઓફિસ જવામાં સ્ટુડન્ટોને કોલેજ શાળા જવામાં ખુબ જ તકલીફ પડી રહી છે અને આમાં કેવું કે આટલું રેડ એલર્ટમાં આટલો વરસાદ છે કે જેની કોઈ હદત નથી. કે તમે કીધો ને કે બે બે માળ સુધી અ બિલ્ડિંગ રમી ગયા છે એ એટલે એ જાનહની લોકોનું ઘણું બધું નુકસાન થયું છે. ન્યૂઝમાં જોયું તો હમણાં સુરતમાં એકાદ બે વ્યક્તિઓની ને પુરા આવાના કારણે મોત પણ થઈ હતી તો મને તોવું લાગે છે આજનું વાતાવરણ ખુબ જ કેવાય ગંભીર રીતે મૂળ બદલી રહ્યો છે કારણ કે આવું વાતાવરણ કેવાય ને કે બો સમય પછી જોવા મળે આઈ થિક આવું વાતાવરણ ત્રણ થી ચાર વર્ષ પહેલા એવું જોવા મળ્યું હતું. તે પછી ચાર થી પાંચ વર્ષ પછી આ વાતાવરણ આજે પાછું જોવા મળે છે તે એટલો બધો વરસાદ છે કે જેનો કોઈ હદ નથી. હું પોતે કોલેજ કરું છું તો કોલેજમાં પણ ત્રણ ચાર દિવસ થી કન્ટિન્યુ રજા છે. અને કોલેજમાં એટલું બધું પાણી ભરાઈ ગયું જેની કોઈ હદ જ નથી અમારી કેન્ટિન જોવા જાય તો કેન્ટિન આખું નાખી ડૂબી ગઈ છે. અને કોલેજમાં જવા એવું કોઈ પરિસ્થિતિ નથી તેથી અમારા ક્લાસ પણ ઓનલાઈન ક્લાસ કરી દીધા છે થોડા સમય સુધી. કારણ કે વરસાદ જ એટલો છે જેની કોઈ હદ જ નથી અને મારા પર કેવું કે હમણાં રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ મેસેજ કરવામાં આવ્યો હતો કે અતિશય વરસાદના કારણે અમુક સ્થળ પર મતલબ કોલેજોને એવું બંધ રહેશે અમુક સમય સુધી તો એ રાજ્ય સરકાર નો સારો નિર્ણ નિર્ણય છે કે એ લોકો રજા આપી દે છે અને અ કોઈ તકલીફ પડતી નથી તો એમાં તમારું
મારું કેવું એમ છે કે ભાઈ નિર્ણય તો સારો છે. પરંતુ એના કારણે કેટલાક જે વ્યક્તિઓ જોબ કરી રહ્યા છે નોકરી કરી રહ્યા છે. તેમની નોકરી હમણાં બંધ રહે છે જેના કારણે તેમને તકલીફ થાય છે. સાથે સાથે અભ્યાસ પણ અટકી ગયુ છે આના કારણે આપણે જોવા જઈએ બે થી ત્રણ મહિના પહેલા જયારે ગરમીનું વાતાવરણ હતું ત્યારે અતિસઈ ગરમી પડી હતી ત્યારે લોકોએ કહ્યું હતું કે અમણાં વરસાદ આ વખતે ઓછો પડશે કારણ કે ગરમીનું પ્રમાણ ખુબ જ વધારે છે. અને એલનીનો ના કારણે વરસાદનું પ્રમાણ અજુ ઓછું આવ્યું હતું. પરંતુ એ જ વસ્તુ ખૂટી પડી છે અને વાતાવરણે પોતાની અનિશ્ચિતતા બતાવી છે. જેના કારણે આજે ગુજરાત આસામ ને અને મતલબ કેટલાય મતલબ રાજ્યો છે જેની અંદર જોવા જઈએ તો ભાઈ ખુબ જ અતિશય વરસાદ પડી રહ્યો છે અને એવી જ રીતના જો હજુ પણ વરસાદ કન્ટિન્યુ રહેશે તો મારું તો એવું કેવું છે કે ભાઈ આના કારણે કેટલાય લોકોને નુકસાન થશે. અને આસામમાં જોવા જઈએ તો પચાસ થી વધારે લોકો મ મૃત્યુ પામ્યા છે અને કેટલા બસોથી વધારે જાણો મિસિંગ છે. તો આવી ગંભીર સમસ્યાઓનું ભાઈ આપડા પર અ ઉલ્લેઘન લાવવા માટે સરકારે પણ થોડી સહાય કરવા જોઈએ- જેમનું ઘર તૂટી ગયા છે તેમને થોડી સહાય આપવા જોઈએ અને રહેઠાણ માટે થોડાક ટૂંક સમય માટે એમને મદદ કરવી જોઈએ અને આવા આવા આગળ વરસાદ આવે તો આપણે ઓલરેડી પ્રિવેન્ટ મતલબ પ્રિવેન્ટ કરવું જોઈએ વરસાદ વરસાદને પ્રિવેન્ટ ના કરવું જોઈએ પણ આપડે પરિસ્થિતિને આપણે સુધાર ક કરવું જોઈએ જેના કારણે આપણે વરસાદથી લડી શકીએ. તમારું એમાં હુ કેવું હૈ?
હા, બિલકુલ સાચી વાત છે કે આ સરકારે ઘણી બધી મદદ કરવી કે જે નુકસાન થયું હોય ઘરનું કે આમ તેમ તો એ સુધારી આપવું જોઈએ. કા તેનું વળતર આપવું જોઈએ એવું મારું તો માનવું છે ગરીબો એ વસ્તી આખીને આખી ડૂબી ગઈ છે. તો તે લોકોને સહાય આપે તો થોડી ઘણી એ લોકોને પણ એવું થાય કે સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે.
પરંતુ આજે તો મને એવું લાગે છે સરકાર કરતા વધારે અન્ય લોકો મદદ કરે છે. કારણ કે કેવું છે કે અન્ય લોકો વધારે ચિંતા હોય છે. કે આ લોકો ભૂખા રહેશે કે આ લોકોનું શું થશે? એમ. તો તે લોકોને બાહ્ય સેવા જ વધારે મળી રહી છે જેમ કે, મે તો વલસાડમાં ઘણી વાર જોયું છે કે બહારના લો વ્યક્તિઓ પેકેજિંગ, કપડા વગેરે અમુક વસ્તુ દાન કરતા હોય છે આવું જયારે કઠિન પરિસ્થિતિ આવે, વરસાદ વધુ આવે, પૂર ભરાય, પાણી ભરાય દરેક પણ ઘણા મદદગારો બહાર પણ આવે છે. એવા મદદગારોને મારા તરફથી સલામ છે કારણ કે, એ લોકોનો અ આ સેવાભાવી નું કામ કરે તો તો આપણામાં એકતા જળવાઈ રહે અને એકતા જળવાવથી આપડ મુશ્કેલ પરિસ્થિતિ માંથી આપણે બહાર નીકળી શકીએ તો એ લોકોને પણ આપડે જેમ બને એમ મદદ કરવી આપણેે સ્ટાર્ટ કરીશું મદદ કરવાનું તો બીજા પણ મદદ કર કરશું. તો મારું તો એવુંજ જ માનવું છે કે, પણ મદદ કરવી જોઈએ પરંતુ સરકારને પેલા આપડે મદદ કરવી જોઈએ એવું મને લાગે છે શું માનવું છે એમાં?
તમારી વાત તો બિલકુલ સાચી છે. અને અમણાં આપણેે જોવા જઈએ તો કે ભઈ વેધર જેટલે કે વાત તાવરણ એટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. જેનું કોઈ પ્રમાણ જ નથી. વાતાવરણ આપણે અન્ય દેશોમાં જોઈએ. તો ડેલી જ બદલાતું રહે છે. આપણા ભારતમાં, એવું નથી આપણા ભારસ ગરમીના સિઝનમાં ગરમી જ પડે છે. પરંતુ અન્ય દેશોમાં ઈ વસ્તુ છે કે વરસાદ જયારે પડતો હોય. અત્યારે કોઈ બી વસ્તુ વસ્તુનું પ્રમાણ અતિશય જતું નથી. દિવસમાં ગરમીમાંથી જયારે ઠંડીમાં વાતાવરણ પ પરિવર્તન થતું હોય. ત્યારે પણ ટેમ્પરેચર એ પ્રમાણનું હોય છે કે વ્યક્તિ રહી શકે છે. પરતું જ્યારે આજ વસ્તુ આપણા ભારત દેશમાં થાય છે ત્યારે એ એટલી અતિશય પ્રમાણમાં થાય છે. જેવી જ રીતે મણા જોઈએ તો ગરમીનું પ્રમાણ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર ગયું હતું. અને હમણાં ચોમાસાની સિઝનમાં જોઈએ તો તેજ ચોમાસામાની સીઝનમાં એટલો વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોનું થઈ રહ્યું છે. તો આ જે અનિશ્ચિતતા છે ને ઈ પ્રોબ્લેમ છે આપડી. વેધર તો આવશે વરસાદ તો પડશે જ એમાં કોઈને વાંધો નથી. પરંતુ જે અતિશય વરસાદ આવી રહ્યો છે ને એ તકલીફ પડે છે. અને જે તમે વાત કીધી કે આપડે બી મદદ કરવી જોઈએ. તમારી વાત બિલકુલ સાચી છે. આપડે બી મદદ તો કરવી જોઈએ. પરંતુ એસ એવી સિચ્યુએશનમાં એવું થઈ જાય છે કે આપણે પોતાનું જોઈએ કે પછી બીજાનું જોઈએ. તો ભાઈ પહેલા તો આપડે પણ પોતાનું બી જોવું જોઈએ અને પછી બીજાની પણ મદદ કરી શકતા હોય તો ભાઈ કરો. કારણ કે ભાઈ લોકોને પણ કેટલી તકલીફમાંથી સફર કરી રહ્યા છે ભાઈ એ લોકો જ જાણે છે આપણે જાણતા નથી. તો તમારું એમાં કેવું કેવું હૈ?
આ તો મારું બી એવું જ માનવું સે કે પેલા કેવુ હતું કે ઘણા વરસાદ હોય તો સરકાર મતલબ કોઈ બી એક સરકાર ઓફિસમાં છે. પસી સ્કૂલ, કોલેજ વગેરે બંધ નહી રાખતા હતા પરંતુ મે એક વર્ષ પહેલાની જો વાત કરું વાતાવરણમાં વાતાવરણ એટલું ગંભીર હતું તે સમય પર બી કે વરસાદ બો હતો. અને વરસાદના કારણે ઘણો બધો પુર આવ્યો હતો પાણી વધારે હતું એટલે એમાં એક ટીચર હતા જે ગામમાં થી જ અ ગામમાં જ જોબ કરતા હતા. તો એઓ જયારે જતા હતા ત્યારે નદી પાર કરતાને જ્યારે પાણી અચાનક ઉલ્ટી ગયું હતું. વરસાદના કારણે તો તો તેઓની અત્યારે જ મોત થઈ ગઈ હતી. તા ડૂબી જવાથી. તેથી, સરકારે એવો નિણર્ય લીધો ત્યારથી કે જો વરસાદમાં અતિશય વરસાદ હોય અને રેડ એલર્ટ બી હોય તો કોલેજ, સ્કૂલ અને બધે રજા આપી દીધી જો રજા નહીં આપે તો આવું જાનહાનીનું ઘણું હોઈ શકે છે. તેથી શાળા સરકારનો મોટો નિર્ણય મને તો ખૂબ ગમે છે કારણ કે આવા મોટા મોટા નિર્ણય નથી જો બધાને જ જો પોતાની અ જાન બચતી હોય. તો સારું કેવાય ને એ તો આપડે કેવાય ને કે,
સરકાર જો રજાને એવું નઈ આપે શાળા અથવા કોલેજમાં તો જાનહાનિનું મોટું નુકસાન. એવું જ મને લાગે છે, તો તમારું શું માનવું છે?
એજ છે ભાઈ વાતાવરણની મેં આ આપણી કન્વર્સેશન એક કવિતા સાથે પૂર્ણ કરવા માંગુ છું. વાતાવરણ બદલાતું રહેશે લોકો આવતા રહેશે લોકો જતા રહેશે આપડે પોતાનું કરણી પોતે જ કાઢવું જોઈએ અને લોકોને હટાવી વાતાવરણથી લડવા જોઈએ. તો આવી જ રીતે આપણે આગળ પણ વાતો કરતા રહીશું.
ચલો.